હલો.
હા, કેમ છો?
હલો.
હા કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
અમે પણ મજામા શૂ કરતા હતા.
કઈને બસે તો આપનું ઘન સાફ કરેર.
હાચી વાત હ
હેલો.
હા, બોલો.
હા, બોલો.
જો આપને શરીરમાં લોહી બ્લેડ ના થાય તો આપને શરીર કેવું થશે નહીં?
હા, બરરા.
આપના શરીર મે લોહી કમ્પલસરી જેટલો શરીરમાં આપણે ખટે તેર પોઈન્ટ બાર પોઈન્ટ એટલો તો આપણે લોહી કબલે અબ હોવુજ જોએ શરીર મે.
હા, બરરા.
નગર આપને તમે ઘણા જણાને તમને તકલીફ પડે અને ના કહેતા હોય તમે ડિલવરી હોય તો ખૂન ઓછો થઈ ગયો તો તકલીફ આવશે તો એને બ્લેડ વધવા માસ ગમે તે ફલ ફ્રૂટ ખાવું જોવે.
હા આ તો સાચું હૈ.
આપને ખોરાક સારી ખાઈએ ને કમ્પલસરી તો આપને કોઈ દાડે બ્લેડની કમી ના થાય ઓર ફ્રૂટ બી ખાવું જો શરીર માટે. આ ને શરીરને આપણે બ્લડ કમ થઈ જાય ને ઓછું થઈ જાય તો એનાથી આપના શરીરમાં કેટલા બધા રોગ થાય.
હા, બરબર.
હાચી વાત હૈ કે નહી?
ગમે જેતની જાતની અમારે આપણે બીમારી આવી જાય શરીરમે લૂઝ પડી જાય. તાકાત નહી રતી કામ ની ઈચ્છા નહી થાય આપણે ચીડ પણ આવે. બધા કોઈ બોલે તો.
હલો, હાચી વાત હે.
તેના માટે આપણે લોહી શરીરમાં લોહી મે વધવા વતે ગમે તેની અ મેં ને આપણે શ શ શરીરને લોહીની જરૂરત છે. એના માટે આપણે કેટલા બધા આપને ઉપાય કરના પડે.
હા, જરૂઆ બહુત જરૂરત છે.
હવે એકદમ ઓછું થઈ ગયું હશે આપ અગર આપણા શરીરમાં પાંચ પોઈન્ટ ખૂન હશે ને તો આપણી વધારે તબિયત બગડી જાય. દવાખાને દાખલ થઈને તો ડૉક્ટર શું કહેશે કે તમારે લોહીની પ્રોબ્લેમ છે તમારો ઓછો થઈ ગયો એના માટે હવે તમે દાખલ થાવો લોહીની ચડાવવાની જરૂર છે તો આપણે એકબીજાનો લોહી બી ના છડે. કો બી આપણે લોહી મલવું જોએ.
હા.
કેને નેગેટિવ હોય કેને બ્લેડ ગમે તેને તા તાસના અલગ અલગ નેગેટી જ હોવે.
હમ્મ, અને રક્ત એ આપણા શરીર નો ખુબ મહત્વનો ભાગ છે ને?
હાજી વાત એ. આપણો શરીર તંદુરસ્ત સારો કહેવાય તો બધું કામ આપડે હેડિય જાય એને દવ આપણે મે શરીરને લોહી ના હોય તો ગમે તેની આપને બીમારી જાતની આઈ જાય શરીર મે.
હા, બરોબર કારણ એવું છે કે રક્ત શરીર ને પ્રત્યેક અંગ સુધી ઓ ઓક્સિજન પોષણ અને જરૂરત તત્વો પહોંચાડવાનું કામ કરે છે ને?
હાચી વાત હે. એના માટે આપણે શરીરને હાંચવું બહુ જરૂરી છે એ ગમે તેના બાળની વસ તું ના ખાય ગમે તે ટાઈમ આપને આપણે જમવાનો બી ટાઈમ હોવો જોઈએ. ને તમે સવાર મેં ઉઠીને ગરમ પાણી પીઓ ને તો તમારા શરીરથી સારું કહેવાય.
હા એકદમ હાચી વાત છે જયારે શરીર માં રક્ત ની માત્ર માત્ર અથવા હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે ને તો ત્યારે તેને રક્તની ઉલપ અથવા એનિમિયા કહવાય છે.
કીઠાણનું દેખો લોહી ઓછું તો કીઠાણુ ઓછા થઈ જાય.
હા એ પણ
આ આપણે એવો કણ કેહે છે ને કણ વો બી ઘટી જાય. એના માટે આપણે લોહી શરીર મે બરાબર હોવું જ જોઈએ એના માટે આપણે બધી વા વાત નું ધ્યાન રાખવું પડે ખાવાની ખોરાક બી આપણે લેવું પડે. ને એમાં હા જોઈને લેવું પડે છે. શરીરમાં શરીરને આપણે હાંજવાવું એવું ખાવાનું કામ નથી બહુ કઠોર કામ છે કઠોર કરવાન એને.
હા એ તો સાચું બોલો.
ગમે તે આપણે બોલતા હોય કે આમ આમ હાચુ બા ગમે તે બાળની વસ્તુ ના ખવાય વાસે પલે આ દો દિવસનો પડેલો ના ખાય ને અમે ફ્રૂટ ફ્રૂટ વધારે ખાય. એપલ છે બના બનાના ન જ્યુસ પી સે આ પેલા જે આ રેંગન ફ્રૂટ છે.
હા અ સીતાફલ છે બહું બહુ છે સફરજન છે.
સાચી વાત એ બધા ખાઈ ને તો આપણે શરીરમાં લોહીની કમી કોઈ દાળે નહીં હોયને આપણે કઠોર ખાઈએ ને ચણા મગ તુઅર તો ઓ બી આપણે શરીર માટે સારું કહેવાય.
હા એ પણ સારું કેહેવાયને ખાવું જોઈએ એનામાં પ્રોટીન બી રહે છે ને.
હાચી વાત હે.
હમ્મ.
ને લીલું શાક પણ લીલું શાક આપણે ખાઈએ ને તો બી આપણે શરીરમાં સારું
હા એકદમ એ
તંદુરીત થાય આપણા શરીર હાચી વાત કે નહીં.
હાચી વાત હૈ.
એના માટે શરીરને હાચવું જોઈ લોહી માં લોહી આપણે વધાવા માટે ગમે જેટલા કેટલા આપણે મહેનત કરવી પડે. લોહી વધાવા માટે કેટલી બધી મહેનત કરીને ઓછું થયા માટે આ અચાનક ઓછું થઈ જાય આપણે.
હા એને આપન ફ્રૂટ વગેરે ના ખાય તો રક્ત બી આપમનું બ્લડ બી ઓછું થાય છે ને.
આ બાયરો લોકોને ગમે તેને કે ની આપણે પેકે પેકનેટી શું પ્રેગ્નેન્ટ હોય તો બી ડોક્ટર શું કેહેતા હોય તમારે લોહી ખાવાની તમે ખોરાક હારી લેજો તો કોઈ દાડે તમારે તકલીફ ના આવે પ્રેગ્નેન્સીમે.
હા એ પણ બોલો.
આપણે લોહી બરાબર હોય તો બી આપને ડિલેવરી થાય ને
હા ને એ તો સાચું છે.
હાછી વાતે એ એના માટે લોઈ બં બ્લેડ આપણે ને એવી જાતની બીમારી છે હે ઘણા જહાં ગણા માણસને એવું બી થાય લોહીમેં બી પ્રોબ્લમ હસે કે લોહી બ્લેડ કૅન્સલ બી હોય.
હા એ પણ છે ને.
હાચી વાત એ ને એના માટે જેટલું આપડો શરીરને હાચ્યું ને એટલું બધું આપણે હારું કહેવાય ને આપણે ગમે તે વસ્તુ ના ખવાય બહારલી.
હા એ કેમ છે તે આલુ આ પ્રોટી ના ફ્રૂટ વગેરે તો પ્રોટીન નીકળ તાં ખાવું છું તા
ખાઉં છું એમની જેટલું ખાય ને એટલું આપડે ઘરનું ખાય ને સારું
ધ થાઈન તો શરીર માટે પણ હ સારખા.
હાચી વાત. લીલું સાક સે, આ પેલા કઠોળ સે. આ ફ્રૂટ સે ને સૌથી સારું તમે બીટનો જૂસ પીઓ ને તો બ
હા એનાથી પેલું લોઇ વધે છે.
બીટ તો લોહી માટે જ છે બીટ તમે રોજનો એક બીટનો એક એક બીટનો તમે રોજ જૂસ કરીને પીઓ ને તો શરીર માટે સારું કે, કોઈ દાળ
હા અને બીજો શેરો ફિક્કો દેખ અ દેખાવા લાગે છે ને તો હોટ નક અને આખ ની અંદરોનો ભાગ પણ ફીકો લાગે છે ને એ. લોઈ કમ નહી હમ્મ.
આપણે શરીર ને લોહી ઓછું થાય તો આપણી આંખી કેવી ધવળી દવડી દેખાતે. ડોક્ટર જોડે હાથ ભી આપણા ધવા દેખાય આપણે ડોક્ટર જોડે જઈએ ને તો આપણે આંખ જોઈને ડૉક્ટર કહી દે કે તમારે લોઈની કમી છે.
કમ કરતા છે ભાઈ તો સાચું બોલે તમે એકદમ.
આપણી આંખ એકદમ વાઈટ થઈ જાય.
હા અને કેમ છે કે રક્ત ગુ લુહી ની કમી હોય તો ચક્કર બી આવે છે ને એનાથી?
સાચી વાત ચક્કર બી આવે પણ આપણે કોઈ બોલતા હોય તો એ ગમે નહીં. ચીડપનો આવે શરીરમેં ને આપણે ઉઠારૂ મન નહી હોય તો ભલે આપણે સુઈને કામ ભલે પડ્યું. લેકીન અગર સુવાની ઈચ્છા હોવે કેમ કે શરીરમાં તાકત નહી હો
આંપની અંદર ભાગ આપંનો કેમ છે કે માથું દુખે છે અને ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બને છે ને એનાથી. લોહી કમી ક ઓછી થાય.
હું શું કઉ છું લોહી ની કમી આવે ને તો કેટલી બધી જાતની આપણા શરીર ને તકલીફ પડે છે એના માટે આપણે પેહલાથી સ આપણે શરીરમાં આપણે જાતે સાંચવીએને તો સારું કેવાય. ને આપણે સોકરુ આપણા આપણે જેવો સાસવે ને તો છોકરા બી એવું જ કરશે આપણે જોઈ જોઈને.
હા એ તો છે એકદમ સાચું બોલ્યા.
પોતે એવું કરતી તી, ગરમ પાણી પીતી તી, પેલે બીટ નું જૂસ પીતી તી તો આપણે છોકરોને બી હલવું જોએ તો છોકરા બી સારા કેહેવાય શરીરમેં
હમ્મ અને એવું છે કે ઘણા લોકો શ્વાસ લેવા માટે પણ તકલીફ થાય છે ને. સીડી ચઢતા દોડતા અથવા ધા થોડું કામ કરતા પણ શ્વાસ ફૂલવા લાગે છે.
આછે તો આ બધું શરીરમાં લોહી ની કમી હોય તો બધું થાય ને?
બધું થાય બરાબર. લોહીની કમતરતા નહીં છે તો કાંઈ નથી થાય.
હાચી વાત હે એના માટે સોકરોને એમને મારા છોકરાને તો હું હવાર ને રોજ ઉઠ તે રોજ એક બનાનાનો જૂસ કરીને આપુ.
હ
એક ગિલાસ ભરીને દૂધ દૂધ લેવ પસે એક બનાનું નાખી દુ અંદર. પસે મિક્સર મેં પીસી દઉ કે પસે મેેરી બદામ નહી હોતી બનામ બદામ બદામ પીસેલી હોય એક ચમચ ભરીને બદામ નાખી દઉં તો આપણે છોકરો માટે સારું કહેવાય.
હા એ તો સારું છે કારણ એનાથી છોકરા નાના છોકરા માટે તો બઉ સારું છે.
તો તો શુકરાને આપણે મેહનત પણ તે બધું એ કરીએ ને તો મોટો થાય એટા સુધી આપ છોકરાને ગમે તે
હા એ તો બરાબર બોલયા અને કેમ છે કે લોહી ઓછું થાય હોય તો હૃદયની ધડકન પણ ઝડપી થઈ જાય છે ને?
હાચી વાત હે
હમ અને એનાથી ધડધડ અનુભવાય છે.
હાચી વાત હે એના માટે આપ પણું શરીર હાંચવું બહુ જરૂરી છે એને ને આપણે શરીરમાં લોહી હોવું બ બહુ જરૂરી છે. લોહી ના હોવે ને તો શરીર આપણે કશું કામ ન નહી
હા એ લોહી લોહી આપણા શરીરમાં ના રહેતી તો બીજા કનથી લોવું પડે
હા ને આપણે ગમે જે જાતની ટેન્શન આવી જાય શરીર દુખવા મળે ગમે કેનાથી આ હંગા તો બાત કરુ સારી ન લાગી
એ રેટ
સાચી વાત એના માટે સર આપ આપણે લોહી કરવા માટે ગમે ત બહુ મહેનત કરવી પડે આપણે
હા બહુ મહેનત કરવી પડે
હાચી વાત હે તો આપણે શરીર મેં લોહી બરાબર કમ્પ્લીટ હોય ને તો આપણું શરીર તુંતર સારું થાય. ને રોજ આપણે ઉઠીએ ને તો આપણે કામ કરવાની પણ મજા ઈચ્છા થાય આપણે
એ તો છે અને ચક્કર ભી નથી આવતા લોહી
હાજી વાત નહી તો થકાન નાખે લોહી આપણે શરીર ના હો તો આપણે ગમે જને થકાન આવતી હોય ચક્કર આવતું હોય બહાર જવાની ઈચ્છા ના થાય કામ કરવાની ઈચ્છા નહીં હોવે એવું બધું છોકરા હાથે બી આપણે વાત કરવાની આપણે ઈચ્છા નહીં થતી.
હા તે પણ
ચલો હવે મને બહુ અછો સારો લાગ્યો છે તમારી સાથે વાત કરવાનું મને ગમ્યું પણ છે. ના જાણવા બી મળ્યું છે ચલો પછી કરીશ.
બાજી છે ચલો ફરી મળજો